હા ભાઈ અવાજ આવે છે.
હઉ ભાઈ અવાજ બોલો કેવ કઈ છો.
ભ હાલમાં તો હું ઘરે જ છું બોલો શું કેવા
કઈ નઈ મેં કીધું ફ્રી હો તો વાત કરીએ હવે કઈક
હા ફ્રીજ છું બોલો ને કયા વિષ પર વાત કરવી છે.
અને મે હમણાં જો સાયબર ફ્રોડ જે વધી ગયા છે એની વાત કરે કઈક આપડે હવે
હા. સાયબર ફ્રોડ એટલે તો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કોઈ વ્યક્તિના પર્સનલ ફોટોસ ક્લિક કરવા પછી એમની ઈન્ફોર્મેશનને મિસ ઈન્ફોર્મેશનમાં કન્વર્ટ કરીને બીજાને મોકલવી એજ છે ને હવે એનો મત
એવું થયું ને સાઈબ ફ્રન ન મતલબ જેમ કોઈ ના પર્સનલ ફોટા આવે લીક કરે પર્સનલ ક કઈ ભી આઈટમ હો પર્સનલ કઈ બી કરે જેમ કે પૈસ કદાચ પૈસા હોય તો પૈસા ન ભી ટ્રાન્સફર કરે એવું બધું થયું હવે
અને સાઈબર ફ્રોડ તો હવે થાય તો છે જ પરંતુ સરકાર એ સાઈબર ફ્રોડને અટકાવવા માટે કયા-કયા નિર્ણયો લે છે. તેના વિશે થોડુંક ખબર નથી મને હાલમાં
હાલમાં તો મને ખબર નથી પણ સરકાર જો નિયમ લે છે સરકાર એવું નથી કે સરકાર એક્શન નહી લે સરકાર એક્શન બી લે છે અને પકડાય બી છે ઘણા બધા સાયબર પ્રોબ્લેમ બટ જેટલા પકડાય એના કરતા ડબલ ઉભા થાય છે અને વિધાઉટ ટેકનોલોજી લઈને સારી ટેકનોલોજી વાપરે છે એ એ લોકો આપ સર પકડી નહીં શકતી એ સાયબર ફોડ કરવા વાળાના
સાયબર ફ્રોડ તો ઘણા બધા પ્રકાર થઈ શકે છે જેવું કે હમણા લોકો એક બી હેકર્સ કોલ કરે છે કે ભાઈ તમારા ખાતામાં પૈસા પડ્યા છે એક લાખની તમારે કઈ લોટરી લાગેલી છે તો તમારે ફોર્મ ભરવાનું છે નાનુંઅમઠું પછી રજીસ્ટ્રેશન ફી ના કારણ ફ્રી ભરવાની છે રજીસ્ટ્રેશન ફી જેવું તમે ભરો છો તેવું તમારા બેંકના એકાઉન્ટમાંથી જેટલા પણ પૈસા હોય બધા પૈસા ઉડી જાય છે અને પૈસા લઈને પછી ભાઈ પાછો દેખાતો છે જ નહી
બઉ તમને મારો જ એક કિસ્સો કવ
અરે તમારી સાથે પણ સાઈબર ફ્રોડ થઈ ચુક્યો છે
એક વાર થઈ ગયો છે શું કરીહુ કરીએ અવ પણ કઉું ચાલો ને તમને
હા જનાવો જનાવો
અરે અરે મારેડ લોન લેવાની એટલે ક્રેડિટ કારડ બવ જરૂર હતી મેતો કીધું લાવો અપ્લાય કઈક પહેલા મેજ આવ કડિટ કાર્ડ જોય જ ત તો લિંક પર ક્લિક કરો ત હું મે જોવા જખ્યા વગર ક્લિક કર્યો લિંક પર મેં કીધું મારે બહુ જરૂરત હતી એટલે લાવો કઈક ટ્રાય કરી નવું તો ક્રેડિટ કાર્ડની લિંક પર ક્લિક કર્યું બધી ડિટેલ્સ ભરી બેંક ડિટેલ્સ જે બી હતી તે અને અપ્લાય થયું થોડીક વાર પછી મેસેજ આવ્યો કે તમારે ક્રેડિટ કાર્ડ માટે અપલોડ અપ્લાય થઈ ગયું છે મેં કીધું ચાલો થઈ ગયો અપ્લાય બહ ટેન્શન નહી આવે ક્રેડિટ કાર્ડ ની આવશે બધું કરીશું ને આપડે બધું પણ એવો બે કલાક પછી મેસેજ આવ કે તમારા બેંક ખાતો આખો પૈસા ઉડી ગયા મેં કીધું ચાલો ગયું બધું શું કરી શકીએ મે અપ્લાય સાયબર ક્રાઈમમાં બી ફોન કરી કીધું કે આવું થયું છે કે કરી શકો તો કો ત તમે પણ એમને કીધું ચલો ને ને ટ્રાય કરી હવે હજુ સુધી કઈ નિકાલ આવ્યો નથી
કેટલો સમય થઇ ગયો હશે થયો ને તમારી સાથે
સમય તો જો એક મહિના થયો હજી તો
તે આજકાલ તો સ્ટોક માર્કેટિંગ ને ડિજિટલ માર્કેટિંગ નો જમાનો છે એટલે ચાલ્યા જ કરે હ ઘણા બધા ફ્રોડ થાય છે કે ભાઈ અમે તમારું હેન્ડલ તમારો એકાઉન્ટ અમે હેન્ડલ કરીશું અને પછી જેટલા પણ પૈસા તમે નાખો છો તેને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીશું અને જેટલું પ્રોફિટ થાય છે એનું દસ ટકા માર્જિન અમે રાખીશું બાકીના નેવું ટકા પૈસા તમે રાખો હવે આવું જાણીને કો કોને આકર્ષિત થાય શું કેવું તમાર આ બાબતે તમે તો તમે બી જાઓજ ને
અરે હું તો પેલા જ હોું આવું હોય તો કઈક
હા એવું જ સ્પેમર છોડે છે કે ભાઈ લોકો અમારી તરફ આકર્ષિત થાય અમારી પર ભરોસો કરે અમારો ટ્રસ્ટ વેલ્યુ વધારે અને ક્રેડિબિલિટીના સ્કોર વધવાના કારણે મોસ્ટ ઓફ બધા કસ્ટમર્સ ત્યાં જાય છે જેના કારણે એમની જોડ ફ્રોડ થાય છે ના પૈસા ઉડી જાય છે એમના એકાઉન્ટમાંથી તેમના પાન કાર્ડ ડિટેલ આધાર કાર્ડ ડિટેલ બેંક એકાઉન્ટની ડિટેલ જેટલી પણ ડિટેલ્સ હોય તે બધી એમના લેપટોપ કોમ્પ્યુટર્સ સર્વર્સમાં સેવ થઈ જાય છે પછી એનો ઉપયોગ કરીને એ ઘણા અન્ય ફ્રોડમાં સામેલ કરી શકે છે કે ભાઈ આ વ્યક્તિ અમારી સાથે ફ્રોડમાં ઇન્વોલ્વ હતા અને આ પ્રમાણે તમે પણ ફંસાાઈ શકો છો એટલા માટે ધ્યાન રાખો કે ગમે તે વ્યક્તિ કશું પણ તમને લિંક મોકલે કા તો કઈ લાલચ આપે કે ભાઈ અમે તમને આટલા ટકા પૈસા આપીશું તમે ઇન્વેસ્ટ કરો ડિટેલ્સ ભરો તમારો આધાર કાર્ડ પાન કાર્ડ બેંક એકાઉન્ટ જેટલી પણ ડિટેલ હોય તેનો ફોટોસ પાડીને મોકલો ઓરિજનલ કોપીસ મોકલો ઝરોક્સ મોકલો ફોર્મ ભરો આ બધું ચાલ્યા જ કરે પછી અંતે એ લોકો ગાયબ થઈ જાય છે અને તમારી ડિટેલ્સ તો એમની પાસે રહેવાની જ એટલે એનો ઉપયોગ કરીને એ લોકો ઇન્ટરનેશનલી બીજા બધા જે બ્લેકમાં જે કામ થતા હોય તેમાં તમારી ડિટેલનું યુઝ કરે છે બોલો આટલું લાંબુ ચાલે છે
હવે મે એવું કહ તમને એ આપણને ખબર કેવી રીત ના પડશે કે સાઈબર ફ્રોડ વાળા જ હોઈ શકે
અરે તમે ગવમેન્ટ દ્વારા જે રિસ્યુ થયેલું હોય ઈસ્યુ હવે એસપી એસ વિશે તમે જાણો છો
ના તમે સમજાવ તો જાણીએ કઈક
અરે એસટી ટીપી એસ એટલે જેટલી પણ વેબસાાઈટ તમે ખોલો છો ને તે વેબસાાઈટની અગારી એક નાનો ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ હોય એનો મતલબ કે ભાઈ આ જે વેબસાઈટ છે તે વેબસાઇટ સિક્યોર સિક્યોર છે કે નહીં એ સીધું ગ ગવર્મેન્ટ દ્વારા એપ્લાય થયેલું હોય અને જોએ સિક્યોર હોય તો એચ સી ટીપી એસ એ આખું એક અગારી ટેગ લખ્યો હોય એનો મતલબ કે હાઈપર ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ બાય સેપ યાની કે જાયાની કે એ સેપ છે આ જે વેબસાઇટ છે તે ને બીજું બી એક પ્રકારનું પ્રોટોકોલ હોય જેને કહેવાય ટી ટીપી એટલે કે ખાલી હાઈપર ટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ એટલે આ વેબસાઇટ છે તે સેફ નથી ખાલી તમે એનો યુઝ છો જે થર્ડ પાર્ટી દ્વારા ઉપયોગમાં લેવાયેલ છે અને એનું સર્વર પણ અલગ હોય છે જેથી ગવર્મેન્ટનુંું ધ્યાન એ સર્વ પર રહેતું નથી અને તમારું જે ડાટા હોય તે સીધું જે હેકર હોય કા તો થર્ડ પાર્ટી પર્સન હોય તેના પાસે જાય છે અને એનો ઉપયોગ કરે છે જય્યારે તમે એચપીએસ વાળી વેબસાઇટ પર જયારે વિઝિટ કરો છો ત્યારે એ જે ડેટા છે તે સીધો ગવર્મેન્ટના થ્રુ પાસ આઉટ થાય છે એટલે એને ખબર પડે છે ગવર્મેન્ટ કે હા ભાઈ આ જે વેબ વેબસાઇટ છે તે સિક્યોર છે નહી એનો કોઈ પણ મિસયુઝ થતો નથી ને કોઈ વ્યક્તિ એ ડેટા લીક પણ નથી કરી શકતો તો આ પ્રમાણે તમે ઓળખી શકો છો કે હા ભાઈ આ જે વેબસાાઈટ છે તે સાયબર ફ્રી છે વબ સાઇટ સાબર સાયબર ક્રાઈમ કરી શકે છે એમ
બરાબર કા આ ટેકનિક છે પણ અત્યાર હુધી લોકોનું કોઈ કહેવાવામાં કેમ નહી ગવર્મેન્ટ થ્રુ કે આવું છે તો તમે આવી રીતને ખબર પડીશે કે સાયબર ફોર થી બચી શકો છો તમે
અરે સરકાર તો ઘણું બધું કરે છે પરંતુ જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ જ લાલ લાલચ હોયે લાલચ હોયને મનમાં તારે આંદ્રા બની જાય છે એમને કઈ દેખાતું નથી અને સાયબર ફ્રોડ નો શિકાર બની જાય છે ને ત્યાર પછી એ લોકો શું કરે કે ભાઈ આ સરકાર જ આવું કરે છે ધ્યાન નથી રાખતી કે આ વેબસાઇટ ખરાબ છે કે સારી છે એટલી સરકારની જ જવાબદારી થોડી ના છે ભાઈ કે તમે વેબસાઇટ પર ધ્યાન રાખો એ તમારી પણ પોતે જવાબદારી હોય કે ના હોય
જવાબદારી તો હોવી જ જોઈએ બાકી તો ઘર લુટાઈ જાય તો એ ખબર નહી પડે તમને
હા
સરકાર તો કે સરકાર તો કેશે અમે તો કીધું જ તો પણ બટ તમે ધ્યાન નાલું તો અમે બી કઈ કરી ના શકીએ હવે
એજ ને આજકાલનો નાગરિક જાગૃત જ નથી
જાગૃત બનવા તો કર બ બધા કેજ છે પણ જાગૃત બનવા તો નહી લ લાલચ એટલી છે મન મનમાં કે ચાલો પૈસા આવે છે ચાલો પૈસા કઈ રીતના કમા
આજકાલ ઘણી બધી સત્તા વાળી વેબસાઇટો પણ અવેલેબલ છે જેના પર લોકો સત્તાઓ લગાએ છે અને પૈસા કમાય છે પરંતુ એના કારણે એ જે પૈસા જે લત લાગેલી હોય પૈસા નાખીને વધારે પૈસા લેવાની લટ એ લત તેમને ડૂબ બરી મારે છે અને પછી હવે પૈસા જે ગીયા હોય તેના કરતા વધારે પૈસા એ નાખે છે ને એ એ એવા લોકો કરજામાં ડૂબી જાય છે અને પછી એવું કે છે કે અમારી જોડે ફ્રોડ થયો એ ફ્રોડ નથી એ એમનો જ વાક છે તમારું શું કેવું છે આ બાબતે
ફ્રોડ તો ના જ કહેવાય તમે કરજા મા ડૂબી ગયા લોકો પાહે પૈસા લીધા એને કહેવાય કે કરજા મા ડૂબ્યા તમે ફ્રોડ કો તો એવુ ના કહેવાય એ તમારી પોતા ની ભૂલ કહેવાયે
સારું સારું ચાલો હવે મારે જીરીક કામ આવી ગયું છે પછીથી ફોન કરી
એ હા એ વાંધો નહી